હાલ મિત્ર વાજાવે છે
હા કેમ છે ભાઈ
હમ મજામાં તમે કેમ છો
મજામાં પણ આજે છે ને હા પાણી ને એવું બધું ઘણું બધું આ વરસાદ આવતો છે તે આ કેવી રીતે આપણે બચાવી શકીએ જેથી કરીને આપણને છે ને ઉનાળા મને એવું કામ લાગે પાણી
હમ્મ આપડે આ ડેમો બાંધી ને બચાઈ શકાય શકે છેં એ અમુક જગ્યાએ આપડે જગ્યાએ એમ કે ગ્ઢો ખોદીને તેમાં પાણી સુરક્ષિત કરી શકે છે સુરક્ષિત રાખે છે જેથી કરીને આપણા ચમા ઉનાળ માં આપણને ઉપયોગી થઈ શકે છે આપણે પાણીની બચત કરવી જોઈએ આજ ના યુગ મા કે
તો વાત અમારે ખરી જ છે પણ હવે જો જોઈએ કે બોજ વરસાદ આવતો છે અને બહુ બધું પાણી છે હમણાં તો કોઈ તકલીફ નથી છે પણ જયારે આપણે છે ને અ ઉનાળા જેવાો આવે ને પાંચ છ મહિના વરસાદ ની પડે એટલે તો બધું પાણી જતું રહે અને પાણીની ખુબ જ તકલીફ પડે છે જેથી આપણે છે ને પાણીને કઈ સંગ્રહ કરવો જોઈએ ને એના માટે છે ને ડેમ ને એવા બાંધે છે પણ એનું કઈ કામ નથી આપડે તું તને આવું કઈ ખબર છે કે વિશેષતા વિશેષ કે જેથી આપણેે પાણી છે ને સરળતા થી સંગ્રહ કરી શકે અને ખુબ લાંબા સમયમાં મોટા જથ્થામાં પાણી સંગ્રહ કરી કરે
આપડે સુરક્ષિત પાણી તો કરી શકીએ છીએ અમુક તમે જાણો છો કે અમુક લોકો પાણી હમણાં તો બઉ વરસાદ આવે એટલે પાણી તો બઉ એટલે લોકોને એવું કે બગાડ બહ બગાડ કરે છે એમ લોકોખ પાણીની હ પાણી ની મૂલ્ય તો સમજતા નથી લોકો અમુક લોકો પછી ઉનાળમાં તેમને ખબર પડે છે પાણીની કેવી તંગી ચાલે છે તે આપણેે એટલી બચત કરવી એ પણ ખૂબ જ જરૂરી છે તમે જાણો છો કે પૃથ્વી પરના તમામ જીવ જીવ જંતુઓ જીવજંતુઓ એ પાણી પર જ જીવતા હોય છે
હા એ તો પાણી એટલે જ તો કેવાય જળ એ જીવન છે અને એને સાચવવા પણ આપણું કામ એટલે છે ને આપણે ડેમને, આપડે જમીન માં એક મોટો ભૂગર કરી દેવાનો. તેનાથી આપણે છે ને થોડો ઘણાો તો પાણી સંગ્રહ કરી શકાય જેટલું આપણને ચાલે એટલું. અને પાણી બીજું સંગ્રહ કરવાનો તો ડેમ સિવાય તો આપણે ઘ ઘરે પણ પોતાને એક ટાંકી જે જમીનમાં ખોદીને ખાડો ખોદીને મોટે ટાંકી કરી શકે અને તેનાથી પણ આપણે પાણી સંગ્રહ કરી શકીએ છેં બીજું તો બીજું તો આપણે આવી પાળો બાંધીને ને એવું બધું કરીને પણ આપણે પાણી નો સંગ્રહ કરી શકાય અને એક બીજો સૌથી સૌથી સારો એકદમ સરળ કે ખાડો ખનીને છે ને આ ખૂબ જમીનમાં પાણી ઉતારી દેવાનું જેથી જમીનમાં આખું પાણી સંગ્ર સંગ્રહાય રહેે એટલે હે ને આપણેે જ્યાં સ પાણી ઉતારીએ ને તા પછી બોર કરી દેવાનો એટલે, આપણને સરળતાથી પાણી જમીન માંથી મળી રહે.
હા, અને આપડે નદીઓ ને, તળાવો, કુવા, અને ભૂગર્ભો જળ સંરક્ષણ રીતે આપણે કરી શકતા હોય છીએ. અને તમે જાણો છો કે આજના વ્યક્તિ કે દરેક મનુષ્ય નદી-નદીમાં કચરા નાખતા હોય છે. તે કચરો નાખવો જોઈએ નહીં, આપણે પાણી પ્રદુષણથી બચાવવો જોઈએ. જેથી કરીને આપણે લાંબા સમય સુધી ઉપયોગી થઈ શકે છીએ. આપણા ને પીવા માટે પણ પાણી ઉપયોગી થઈ શકે છે. તેથી આપણે પાણી સુ સ્વચ્છ રાખવું જોઈએ, અને આપણા જીવનમાં પાણી એ જ પ્રાકૃતિ એ આપેલું એક અમૂલ્ય મૂલ્ય છે.
હા પાણી ખરાબ તો આપણે ના કરવું જોઈએ છે. આજકાલમાં મેં પણ ખુબ જોયું છે અહ શહેરો માં તો મોટી-મોટી હોય એટલે તેનું ગંદુ પાણી પાણીમાં છોડવામાં આવે છે. જેથી કરીને એ પાણી છે ને કોઈને વાપરવા લાયક બી નથ થી ત બચતું, એટલે આપણે આવું ના કરવું જોઈએ, ને સરકારે પણ આવું બધું પર પ્ર પ્રતિબંબ મૂકવો જોઈએ, પણ અહ ઘણી એવી કંપનીઓ છે ક જે ગેરકાયદેસર આવું બધું કામો કરે છે. જેલો જેઓને તો લોકોની બીજાની તફ પડી જ નહીં હોય. પાણી બચાવવા હાતો પાણી તો બચાવવું જ જોઈએ આપણે, ગામડે-ગામડે છે ને આપવી મોટી ટાંકી આપવી જોઈએ. તેમાં પાણી ભરીને સંગ્રહ કરી, જેથી કરીને ઉનાળામાં જયારે પાણી ની તકલીફ આવે ત્યારે એ ચાલુ કરીને ગામડામાં એવું પાણી પહો પહોંચાડવું જોઈએ.
હા, આ વિષય આ વિષયા અમનીશ અમને એટલે કે જે વિદ્યાર્થીઓ શાળામાં ભણતા જાય જે તેને આ સ જળ સંરક્ષણ રીતે વિવિધ માહિતીઓ આપવામાં આવતી હોય છે. જેમ કે આપણેે પાણીની સુરક્ષા કરીએ છીએ પાણી ની સુરક્ષા એટલે કે આપણે પાણીની સુરક્ષા નહીં કરે છે પરંતુ આપણે આ આવનારા યુગમાં પાણીની જીવ પાણીનો વ્ય વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકે છે.
એવી આપણની આશા છે. આપણેે આપણે વૃક્ષોરોપણ કરવાથી વરસાદનું પાણી જમીન માં ઉતરી છે, અને ભૂગર્ભો ના જળનુ સ્તર જળવાઈ રહે છે. વરસાદી પાણી સ સંગ્રહ કરવાથી પાણીની છ અછત ઘટવામાં મદદ મળે છે. તો એ મિત્ર વધારે જાણી શકીએ છે?
હા. તમે સાચો કહ્યું કે વધુ વૃક્ષો રોપવાથી જે જમીનમાં પાણી છે એનું પણ સંરક્ષણ થાય છે, કેમ કે આપણે જમીનમાં છે ને એ વધું મૂળો ને એવા હોય ત્યાં બધું પાણી ને એકદમ પકડી જેવા રાખે. અને વૃક્ષો છે ને, વધારે વરસાદ લાવવાનું પણ ખુબ જ મદદરૂપ થાય છે એટલે. જેવી રીતે પાણી જરૂરી છે પાણી આપણે વધારે માં વધારે જોઈતો હોય ને. આપણે વૃક્ષ તો રોપવા જ જોઈએ અને પાણી નો આપણે બીજી રીતે સંગ્રહ કરી શકીએએ. છે. આ ઝરણા ઝરણા નદીઓ ઉપર મોટા મોટા ડેમો બાંધીને. ડેમો બાંધીને પણ પાણીનો ઉપયોગ આપણે છે ને. અ આપણા ઉનાળા માં એવું કરી શકીએ છેએ.
હા એટલે કાજે કે પાણી છે તો જીવન છે. એ વાતને સમજીને આપ. આપણે પાણીનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો જોઈએ.
હા કેમ કે. આપણે છે ને ખારું પાણી તો ઘણું બધું છે એ પણ એ કોઈ કામનો નથી એટલે આપણે. હા મીઠું પાણી છે જે આપણને. આપણને પીવા માટે ઉપયોગ થાય છે એનું. સંગ્રહ કરવો તો ખુબ જ જરૂરી છે એને મોટા મોટા. પાણી ના સંગ્રહાલયો પણ બનવા જઈએ જેથી પાણી સંગ્રહ કરી શકાય.
હા. એટલે જ આપણે પાણી પાણી ને બચાવ કરવો જોઈએ. પાણી છે તો આપણું જીવન છે. પાણી વિના તો આપણું જીવન તો કંઈ જ લેલ મિત્ર.
હા એ તો હવે મેં તમને કેમ કે પાણી છે ને. આ દુનિયામાં સૌથી પહેલા જે જંતુ જન્મ્યું હતું ને. એ પણ પાણીમાં જ પેલા જન્મી હતો એટલે. પાણી તો આપણા જીવનદાતા કેહેવાય કે ત્યાંથી જ બધા. પ્રા પ્રાણીઓને એવા જન્મ્યા એટલે પાણી તો ખુબ જ મહત્વનું. આપણે જોઈએ છે અત્યારે કે આપણે છે ને. ખાલી ત્રણ ટકા જ પાણી છે જે આપણે પીવા લાયક. પીવાલાયક છે બાકીનું તો બધું ખારું પાણી છે એટલે એનો ઉપયોગ ના કરી શકાય. એટલે આપણે આ વરસાદ નું પાણીને. ખુબ જ સાચવી સાચવીનો ઉપયોગ કરવો જોઈએ એને. એને વધારે બગાડવું ના જોઈએ પ્રદુષિત ના કરવું જોઈએ. એ બધું છે ને આપણે સમજવું જોઈએ.
હમ એટલે જ પાણી બચાવે એટલે કે જીવન બચાવવું.
હા પણ. એ વા પણ એ કોઈ સમજતું નહી મળ ભારતમાં તો બધા જોવા જઈએ તો. આ લોકો. જેટલું જેટલું મન ફાવે એટલું પાણી વાપરી નાખીએ. અને પાણીમાં તો ગમે તે એવું નાખે જોવા જઈ. મંદિરોની નજીક જે નદીઓ હોય ને. માતા એ માતા માનતા હોય પણ એમાં તો ગમે તેવું નાખે ને આખું પ્રદુષિત કરી નાખે. કઈ વિચારે જ નહી એ લોકો તો.
હમ અમુક લોકો એવા જ રે. પાણીનું મહત્વ સમજતા જ નથી તેમાં નદીઓમાં. કચરા નાખતા હોય છે અને તેમાંજ. અલગ રી જે પોતાનું.
હમ.
પોતાના જે. એ તમે જાણો છો કે ગ ગણેશજીની મૂર્તિ પણ નદી માં તેઓ પોતાનું યો કરતા હોય છે.
હા એક તો તે લોકોને તો કઈ આવું કે અહીંયા ભોળવી તો તા શું ફરક પડશે પણ એજ પાણી બીજા લોકો પણ ઉપયોગ કરે છે. જેથી કરીને બીમારીઓ ફેલાય છે. પેટની બીમારીઓ વધારે ફેલાય છે. આ પાણીના પાણી ખરાબ પીવાના કારણે. અને આખું પાણી પણ ખરાબ થવાને લીધે કોઈ ઉપયોગ પણ ની કરી શકે આપણે. આપણે જ આ આવી નદીને ગંદી કરીએ ને આપણે જ પછી બીમાર થાયએ છીએ. આવા બધા હવે પાણી નો તો સંગ્રહ ઘણી રીતે કરી શકાય પણ એ લોકો અપનાવતા નથી. આના પર પછી આપણે ચર્ચા કરીશું મિત્ર જરાક.
હા. કરીશું.
તો ચાલો અમના. મુંકું. હા